હાલો.
હાલો હલો. ક્યાં સો.
હુતો તો.
કેમ અત્યારે.
હે!
બસ કેમ અત્યારે.
પેલા ઓ પગને એલા બવ દુખ તુ -તુ વાત જાવા દયો.
તો મોડો ગયો તો ને હવાર મા
હવાર મા નઈ હાજે ગયો તો યા
એવું છે ન્યા આપડે જવાનુ સે
તા
આયા ડિપાર્ટમેન્ટ
હા એલા
ઓલા અમારે પડખે ના ભાઈબંધ છે ને નેશનલ મા વીસ હજાર આવી તી સ્કોલરશીપ એને એંનું ઈજ મને જ કેતો તો
અજી આપડે આપડે આપલા આગલા વર્ષ પાહે થી ઓલુ લઈ લીધું હશે.
હુ
ડૂબકી મારતો
ભની આગળ કરે ફી એ માકું હોય તે તો
ફોન આવે એલ્લા
એ હા
માર બાપાનું
હા